હલા નમસ્કાર તો છે ને આજે આપણે ખુબ સરસ વિષય પર વાત કરીશું જે છે કે લીની મુસાફરી વિશે વાત.
હા આ ખુબ રાષ્ટ્રય વિષય છે દિલ્હી ભારતની રાજધાની છે.
હ અને દિલ્હીમાં તો ઘણા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે.
હા આ ત્યાં દરરોજ ઘણા લોકો ફરવા માટે જાય છે.
હા દિલ્હી સુધી પહોંચવા માટે ઘણા રસ્તા ઉપલબ્ધ છે.
હા બિલકુલ રેલગાડી બસ અને હલવાઈ જહાજ હવા હવાઈ જહાજ દ્વારા આપડે દિલ્હી પહોંચી શકીએ છીએ.
હા રીલ દ્વારા મુસાફરી ઘણા લોકો પસંદ કરે છે.
હા રેલ મુસાફરીમાં અલગ અલગ રાજ્યો જોવાની તક મળે છે.
હા રસ્તામાં નદી પુલ ગામ અને શહેરો પણ જોવા મળે છે.
હા આવી મુસાફરીથી સમય સરસ રીતે પસાર થઈ જાય છે.
હા અને દિલ્હીનું રેલવે સ્ટેશન ઘણું મોટું છે.
હા બિલકુલ ત્યાં રોજ હજારો લોકો આવતા અને જતા
હા અને સ્ટેશન પર ઘણી સુવિધાઓ પણ મળી જાય છે આપણને.
હા બેઠક પાણી માહિતી કેન્દ્ર અને ભોજન ની પણ વ્યવસ્થા હોય છે.
નું પાલન પણ કરવું બહુ જરૂરી છે.
હા ટિકિટ સંભાળીને રાખવી જોઈએ આપણે
હા સમય પર સ્ટેશન પહોંચવું પણ બો મહત્વનું છે.
હા વિલંબ થતા ઘણી મુશ્કેલી થઈ શકે છે.
હા અને દિલ્હીમાં તો ઘણા પ્રસિદ્ધ સ્થળો પણ આવેલા છે.
હા લાલ કિલ્લો ઇન્ડિયા ગેટ અને સંસદ સંસદ ભવન પણ ખુબ જૂ જાણીતું છે.
હા આ સ્થળોને જોવાથી છે ને દેશનો ઇતિહાસ સમજાઈ શકાય આપણને.
હા બિલકુલ ઘણી ઈમારતો ઘણા વી વર્ષો પહેલા બાંધવામાં આવી ગઈ હતી.
હ અને તેની રચના પણ ખૂબ સુંદર લાગે છે.
હા દેશ અને વિદેશ માંથી લોકો તેને જોવા આવે છે.
હા અને દિલ્હીમાં કેવું કે મોટા બગીચા પણ છે.
હા સવારે અને સાંજે ઘણા લોકો ત્યાં ફરવા જતા હોય છે.
હા અને સફાઈ રાખવી દરેક નાગરિકની એક ફરજ છે.
હા જ્યાં ત્યાં કચરો ના નાખવો જોઈએ આપડે.
હમ્મ મુસાફરી દરમિયાન પણ સફાઈ નું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.
હા આથી બીજા લોકોને પણ સુવિધા મળે છે.
હા દિલ્હીમાં કેવું કે સંગ્રહાલયો પણ ઘણા છે.
ત્યાં જૂની વસ્તુ અને ઐતિહાસિક માહિતી જોવાવામાં મળે છે.
હા અને વિદ્યાર્થીઓ માટે પણ આ જગ્યા ઉપયોગી બને છે.
હા જ્ઞાન સાથે મનોરંજન પણ મળે છે આપણા
હા દિલ્હી ના તા ઘણા મોટા હોય છે.
ઘણા વા વાહનો રોજ ચાલતા હોય છે. તેના પર
હા અને ટ્રાફિક ના નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
હા બિલકુલ. લાલ અને લીલી બત્તી નું ધ્યાન રાખ અને આપડે જવું જોઈએ.
પગદંડીનો ઉપયોગ પણ કરવો જોઈએ.
હા સુરત સુરક્ષા માટે સુરક્ષા નું પણ ધ્યાન રાખવું જોઈએ આપણે.
હા અને દિલ્હીમાં તો છે બજાર પણ ઘણા મોટા-મોટા હોય છે.
હા બિલકુલ. દિલ્હીમાં બજાર બહું ખુબ મોટા હોય છે.
હા કપડા છે, પુસ્તકો છે, રમકડા અને ઘણી વસ્તુઓ આપણને મળે છે. ચ્છા
હા દિલ્હીમાં બગીચા પણ છે.
હા અને બધી જ જગ્યાની પોતાની ઓળખ હોય છે કોઈ બજાર કપડા માટે જાણીતું હોય છે, તો કોઈ બજાર ખાવાની વસ્તુ માટે જાણીતું હોય છે.
હા બિલકુલ. અને તેના હા, હા અને તેનાથી આપણાને કયા બજારમાં જવું એનું જ્ઞાન મળે છે.
હા અને કોઈ બજાર તો છે ને હાથની બનાવટની વસ્તુ માટે પણ બહુ પ્ર પ્રસિદ્ધ હોય છે, અને મુસાફરીથી નવી જગ્યા વિશે પણ માહિતી મળે છે.
અલગ સંસ્કૃતિ વિશે પણ જાણવા આપણાને મલે.
લોકો ના કપડા અને ભાષામાં પણ ફરક જોવા મળ્યા.
હા તેનાથી દેશની વિવિધતા સમજાઈ જાય છે.
હા અને મુસાફરી સમય શાંત રહેવાનું પણ બહુ જરૂરી છે.
હા બીજા લોકો સાથે વારંવાર વ અહ સારું વર્તન કરવું જોઈએ.
હા અને સાર્વજનિક સંપત્તિનું પણ રક્ષણ કરવું જોઈએ.
હા દિવાલ પર લાકડું કે વસ્તુને નુકસાન પહોંચાડવું ના જોઈએ આપડે.
હા, અને દિલ્હીની મુસાફરી તો છે ને જ્ઞાન વધારે છે.
અને દેશ પ્રત્યે આદર પણ આહ વધારે છે આપણાનું.
હા અને મુસાફરી થી છે ને નવા સ્થળો વિશે પણ આપણને ખુબ જાણવા મળે છે.
ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રગતિ વિશે પણ સમજ આપ મલે છે આપણને.
હા અને આવી મુસાફરી છે ને દરેક માટે ઉપયોગી બની શકે.
હા યોગ્ય યોજના સાથે મુસાફરી વધુ સરળ બને છે આપણી માટે.
હા અને આપડે જોઈએ ને તો દિલ્હીના બીજા મહત્વના સ્થળો વિશે વાત કરીએ આ આગળ?
હા ચલો. દિલ્હીમાં ઘણા એવા સ્થતો છે જે દેશની ઓળખાણ બને છે.
હા આવા સ્થળો તો છે ને જોવાથી ઈતિહાસ અને વર્તમાન વચ્ચેનો સંબંધ સ મા આમ સમજાય છે આપણને.
હા ઘની મારા તો આજે પણ મજબૂત રીતે ઉભી રહી છે.
હા તેમાંની છે ને રચના જોઈને આમ લોકો આશ્ચર્ય અનુભવે છે.
હા બિલકુલ. જૂની કલા અને આધુનિક સુવિધા બંને સાથે જોવામાં મલે છે.
અને ગોળ ચક્કરો પણ ઘણા છે.
રસ્તાની યોજના ઘણી સારી રીતે કરવામાં આવે છે.
હા અને ઘણા લોકા તો છે ને રોજ રોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે.
સવારે અને સાંજે વાહનોની અવર જવર વધુ હોય છે.
હા અને મુસાફરી કરતા સમય ધીરજ એમ રાખવી જોઈએ.
ઉતાવળ કરતા સુરક્ષા વધુ મહ મહત્વની હોય છે.
હા દિલ્હીમાં મેટ્રો સેવા પણ ખૂબ જ ઉપયોગી છે.
હા મેટ્રોથી ઘણા જલ્દી પહોંચી શકાય છે આપણાથી.
હા અને મેટ્રો સ્ટેશન પણ સાફ અને વ્યવસ્થિત હોય છે ત્યાંનું તો.
હા નિયમનું પાલન કરવાથી બધાની સુવિધા મળે છે.
હા અને લાઈનમાં ઊભું રહેવુંની આમ સારી આદત રાખવી જોઈએ આપડે.
આથી સમય પણ બચે અને વ્યવસ્થા પણ રહે છે.
હા અને દિલ્હીમાં તો છે ને મોટા બગીચા અને ખુલ્લા મેદાન પણ બહુ છે.
હા ત્યાં લોકો ચ ચાલવા બેસવા અને આરામ કરવા આવે છે.
હા અને હરિયાળી ના આમ શહેરના સુંદરમાં આમ સુંદર બનાવે છે.
વૃક્ષો હવે હવાને પણ સ્વચ્છ રાખવામાં આવે છે.
હા અને મુસાફરી દરમિયાન પ્રકૃતિ નો પણ ધ્યાન રાખવું જોઈએ.
હા અને જ્યાં ત્યાં પ્લાસ્ટિકને ફેંસવું ના જોઈએ.
હા સ્વચ્છતા બધાની જવાબદારી છે.
સ્વચ્છ જગ્યા બધાને ગમે છે.
હ અને દિલ્હીમાં તો છે ને વિવિધ રાજ્યોના લોકા પણ રહેતા હોય છે.
એટલે ઘણી ભાષાઓ સાંભળવા મળે છે આપ
હા વિવિધ પરંપરા પણ જોવા મળે આપણને ત્યાં.
આ ભારતની એકતા દર્શાવે છે.
હા અને વિવિધતામાં તો એકતા દેશની આમ એક ખાસિયત છે.
હા આ વાત દિલ્હીમાં સ્પષ્ટ રીતે જોવાવામાં મળે છે આપણા ને.
હા અને દિલ્હીમાં છે ને મોટા આમ ગ્રંથાલયો પણ આવેલા છે.
ત્યાં ઘણા પુસ્તકો અને સં સંદર્ભ મળે છે.
હા અને જ્ઞાન મેળવવા માટે આ જગ્યા બહુ જ ઉપયોગી છે.
હા શાંત વાતાવરણમાં વાંચન સરળ બને છે આપણી માટે.
હા અને દિલ્હીમાં મોટા આમ સભાગૃહો પણ બો છે.
ત્યાં વિવિધ કા કાર્યક્રમો યોજાતા હોય છે.
હા કળા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળે છે.
લોકો ન આવી વસ્તુથી
હા અને મુસાફરી થી છે ને સમય નું એક મહત્વપૂર્ણ સમજાય છે.
હા અને યોજના વગર મુસાફરી મુશ્કેલ બની શકે છે આપણી માટે.
પહેલા થી જ હોય તો સરળ રહે એમ.
તૈયારી ઘણી મુશ્કેલી ઓછી કરે છે.
દિલ્હીમાં તો ઘણા પ્રસિદ્ધ બજારો પણ છે.
દરેક બજારની એક અલગ ઓળખ હોય છે.
હા અને કોઈ બજારમાં કપડા માટે જાણીતા હોય છે તો કોઈ બજાર પુસ્તકો માટે પ્ર પ્રસિદ્ધ હોય છે.
હસ્પદાર ની ના વસ્તુ પણ ઘણી જગ્યાએ મળે છે.
આ તો છે ને દેશની કળા બતાવે છે.
ની રાતિ નો નજારો પણ સુંદર હોય છે.
હ અને રસ્તા અને ઈમારતોનો પ્રકાશથી આમ આમ જલહલી ઉઠે છે.
પ્રકાશથી શહેર વધુ આકર્ષિત થઈ જાય છે.
હ, સુરક્ષા માટે પણ યોગ્ય પ્રકાશ બહુ જરૂરી છે.
દિલ્હીની મુસાફરીથી ઘણી માહિતી મલે છે.
હા અને ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસ વિશે પણ સમજ વધે છે.
હા, બિલકુલ મુસાફરી માણસને નવી જગ્યા સાથે જોડે છે.
હા, નવા વિચારો પણ જાણવા મળે છે આપણને જોડે જોડે એના
હા, ભારતના દરેક શહેરની પોતાની વ્યવ થાજ હોય છે.
હા, અને આપણે જે દિલ્હીની વાત કરીએ ને તોતો બહુ જ બધી ચર્ચા થાય એવી છે પણ અત્યાર માટે તો આટલું જ મને તમારા જોડ ચર્ચા કરવામાં ખૂબ જ આનંદ આવે આપણે ચોક્કસથી ફરી કરીશું.
હા, મને પણ ખુબ આનંદ આવ્યો ચોક્કસ.
હા, ચલો.
ચાલો.